એ છે
હા, આવેરો અવાજ
હા, તો આજે આપડે, મેં સાંભળ્યું તું કે તું ફરવા ગઈ હતી, ક્યાંક સાપુતારા બાજુ કેવું રહ્યું?
ત્યાં વાતાવરણ એમ સરસ છે. ફરવા જવું હોય તો હોલિડે માટે ને આમ મજા કરવા માટે વાત વાતાવરણ સારું હોય, નેચરલ વાતાવરણ
છે તો ગરમી ની લાગતી હોય બહુ તમને
ના એ બાજુ ગયા અહિયાંથી ત્યાં એ બાજુ ગયા તો વાતાવરણ એટલું વખર લાગ્યું એટલું વખર લાગયુ ને અહંયા ઘરે પાછું આવાનું મન ના થાય એવું હતું. વાતાવરણ આમ વાદળા આપડી જોડે જોડે હાલતા હોય એવું લાગે ને ત્યાં સનરાઈઝ પોઈન્ટ ને સાચે સનરાઈઝ પોઈન્ટ ને સનસેટ પોઈન્ટ બે જોયા એમાં સનરાઈઝ પોઈન્ટ જોવા ગયા તો દેખાય જ નહી સૂર્ય જ ના દેખાય એટલું વાદળા વાળું વાતાવરણ થઈ ગયું હતું ને
હા હા એમ શું કે ન દેખાય
હા સૂર્ય સૂર્ય ઉદય થયો ને તો જોવા જ ગયા તા હવારના વહેલા છ વાગે સ્પેશિયલ પોઈન્ટ બનાયા ત્યા સનસેટ ને સનરાઈઝ હા તો હવે ઉઠીને વેલા એ જોવા ગયા પણ એટલું ક્લાઉડલી હતું ને વાતાવરણ આમ જીણી જીણી વાછત આવે ને વરસાદની એવું થઈ ગયું તુ ને એટલુ પવન આવે ને આમ હાઈટ ઉપર હતું ને હાઈટ ઉપર સ્પેશલપોઈન્ટ એવા બનાયા એકદમ હાઇટ ઉપર હતું. તો દેખાય જ ની કઈ પટલા વાદળ વાદળ જ બસ એ વાદળ આપડે જોડે ફરતા હોય ને બાજુમાં ઉડતા હોય એવું લાગે
તો એટલે શું કે આપણે એટલું બધું ઊંચું હતું આ પાવાગઢ ચડી ને એ બધાથી ઊંચું હતું એમ
હ જોજે ને એ તો સાપુતારા હિલ સ્ટેશન એ તે પછી સનસેટ જોવા ગયા તા ને તો સનસેટ એટલો ક્લિયર દેખાતો હતો ને વિડીયો મક્યો હતો મેં ખબર
હોય એ તો મેં જોયો તું એટલે તો મેં કીધું કે લાવ ના ફોન કરું કેવી રીતે ત્યાં ગયા ફરવા આવી રીતે આટલુ મસ્ત આમ દ્રશ્ય દેખાયું મજા આવે
આજ તો સનસેટ જોવા માટે લોકોની લાઈન લાગી હતી ત્યાં સ્પેશિયલ અને પાર્કિંગનું એ લેરા ત્યાં માલ તો બધા મોટ ખુલ્લી જગ્યા ગાડીઓ બધા ગાડીઓ પાર્ક કરવાની સાજ ના જોડે એક તો ઢાળ પાછી ગાડીઓ બધા ઢાળ ઉભી રાખવાની હરખી ત્યાં ઉપર પાર્કિંગ વાળું ગ્રાઉન્ડ ભરાઈ જાય ને પછી તો ઢાળો પર જ રાખવી પડે રોડની
હા એ તો હ રોડના ધાળ ઉપર
કાતો વેલું આવવું પડે જેમ જેમ ટાઈમ થાય ને ખબર હવે સનસેટ થવાનો થાઈ અરે બહુ મસ્ત હતો સનસેટ એમ આજુબજુ હું કાઈ નહી એ એકટલો સૂર્ય ક્લિયર દેખાતો એટલો મસ્ત લાગતો હતો સૂર્ય
તો એ તો તમે ઉનાળામાં ગયા તોય એવું લાગતું હત તો ચોમાસામાં જોઈએ તો કેવું હોય
ચોમાસામાં પછી હેને સૂર્ય ઉદય થતો ને જલ્દી જોવા ના જડે સૂર્ય અસ્ત થતો હોય ને એ જોવા જળે ત્યા ચોમાસાનું વાતાવરણ ખરું ને એટલે ક્લાઉડ વાળું થઇ જાય ને વાતાવરણ
હા એટલે જ ને તો તો તમને જે ઓમ ત કદાચ ઉનાળામાં આછું આછું એ નીચે દેખાતું હશે પરંતુ ચોમાસા તો એકદમ તમારે કે એક ચાદર જ પાથરી દીધી હોય સફેદ કલરની એવું લાગતું હોય છે ચોમાસામાં તો
હ
કાળા કલર નની રાત્ર ગ એધ
નને પવન તો ત્યા ઉભોય ના રે પવાન એટલો ચાલુ જ પડ્યો વાતાવરણ એટલું મસ્ત મજા આવી જાય હજે બધા કેર આવી બરોબર નાા અરે બધા્યા
તું અને પટેલ ઉડી નતા ગયા ને
ના ના બધા ક્યારેય બરોબર હ આંબુ આબુ જઈએ કે સાબુ તારા હેલ સ્ટેશન ચોમાસામાં જવા જેવું હોય પછ જેને જીવ જંતુઓ ને એ વીક ના લાગતી હોય ને એ ચોમાસાને જઈએ ત નાના મોટા જીવજંતુ છે હવે હિલ સ્ટેશન ને પાછી જાડવાના હા વળી કદાચ હમ એટલેવું ચોમાસામ તો એ બધું નીકળે ને
તો ભબીક ના લાગતી હોય તો આમ તો બીક તો ના લાગે પણ ભંગ મારે એ વખતે પ શું કર્યું
પગમાં આવે ને એટલે
એવું એમ તો એમ તો જો જોઈને લએ ને આપડણે પગમાં ના આવવા દઈએ
તોય થોડું વીક જેવું તો રે પછી નાના છોરા લઈને જવું તોમ મજા આવે એમ તો હિલ સ્ટેશન એટલે પ ચોમાસમ જવાય
ચોસમાય સમના જઈએ તો આપડે શિયાળાના ટાઈમમાં જઈએ તો એમાં ઠંડી વધારે લાગે શિયાળામાં જઈએ તો
હમ ઈ બે પોઈન્ટ હે ત્યાં પછી ને તં ડાંગ હૈ ડાંગ જોવાન ટાઈમ નતો ચડ્યો
એમાં એટલે શું છે ત્યાં ડાંગમાં
ત્યાં એવું છે બધું ફરવા જેવુંને બધું ગાર્ડનને એટલે ટાઈમ ન તો જડે જોવાનો એાવણે પછી અહી્યાયા હોટલ ને બુક કર હોટલ ને ત્યાં સરસ મળી રહેવી રેવા માટેની
એવું એ તમે કેયો તમારું પા શું નામ હતું
વ્યુ વખર તો હોટેલમાંથી જોઈએ ને તો રૂમમાંથી
હા એટલે તો હોટલ ના રૂમમાં થઈએ તો સનસેટ પોઈન્ટ દેખાય
એટલે આમ બધા પહાડ ને આમ વાદળ અને સૂર્યન એમ બધું દેખાય એટલે ઉપર ના મા્યો હતી ને હોટલ નો રૂમ નીચે નતો આવ ચોથાને પાંચ મળ્યા હતો તેને ત્યાંથી દેખાય ને બધું બારીમાંથી
હા એ તો પછી દેખાય તો તો તમને ખુબ જ મજા આવી ગઈ હશે
બસ તો અરે એ એસી ચાલુ કરે રૂમમાં તો એસી માંથી એવા આમ જે વાદળ જેવું કાક આવતું હોય નેમ ખબર નહ હોય શું હતું વરાણ કેવું એ પછીમાંથી અંદર આવે પવન જેવું બારી હખડ એટલો પવન સ્લાઈડિંગ મારી
હા એટલે એસી માંથી પેલો શું કેવાય જે બહારની વરાળો એ બધી અંદર આવે પાણી તો એસી માંથી પાણી એટલું બધું નીકળતું છે
ના પાણી નહી ખાલી વરણ જેવું ખબર ન ધુમ્મસ હતું કે શું હતું આવતું તો હવાના પોર મા વેલું.
હા હા.
પ છી ત્યાં રોઝ ગાર્ડન હતું ત્યાં બધા અલગ અલગ રોઝ હતા. ગુલામ ના છોડ બધા અલગ અલગ. અરે બધા અલગ અલગ યલો, વ્હાઈટ, પિંક, રેડ. બધા જ કલર ના રોઝ.
મે તો હજ કાલે અત્યારે હ હુંદી માં એક રેડ કલર નું ગુલાબ જોયું એ સિવાય એક કલર ના ગુલાબ જોયલા નઈ.
અરે ત્યાં વ્હાઈટ હતું યલો, હતું રેડ કલર નું ટીવી સિરિયલ બતાવે એવું હતું.
હા અને તોડવા હોય તો તોડવામાં ના તોડવા.
તોડવા ના દે ત્યાં હતા દેખરેખ માટે એટલે. ત્યાં અંદર મે મેગી મેગી બવ વે ચ રી ત્યા એ બાજુ જેમ અહં. કા કચ્છમાં કાર ડુંગર બાજુ વેચારી ને એમ.
હા.
એટલે એવું વાતાવરણ મેગી ખવાય ને એટલે.
હા એ હે અને ત્યાં ઓમ બીજું કઈ નાસ્તો ના મળે પરંતુ આ મેગી હોય તો એ બગડ નહી તો એ વેચી હ કે ઉપર એટલા માટે કદાચ એવી રીતે રાખતા હોય તો.
ત્યાંની ફેમસ આઈટમ અતિ ખબર હો નામ આડતુંને ડાંગ જ ક્યા તે ડાગ કરીને એવું આપડેને ઓછું પસંદ એટલે. ટેસ્ટ નતું કરી્યું. નામ અલ અલગ જ હતું. ના નામ એ હતું નહ તો પછી બાર નું વધારે ખાવાય નહ એટલે. તમે બારનું જ ખાવ પડ નતું ખાધું ખાલી નામ જ વાંચી તું હોટલોમાં. કેનું શાખ હતું નાગલીનું કે નાગલીનું નાગલીનું સાંભળ્યું ને નામ. હ નાંગલી ના પતા ખબર હ નથી હાભળે. પિંક કલર હોય. આવેરું ને એને ગોળી આવેરી ખાવાની. નાગલી ના પાન.
જોયું નહી પણ હાભળ્યું હે કે હજ કારણ કે ઈ ખબર પાન ન શાકમાં શાક બને તો એવું કાક
ત્યા બોટિંગ તી એ પણ કરી તી બોટિંગ બઉ મોટું નતું પણ નાનું જ હ તું તળાવ ને એ ત્યાં.
ફાયદા તમ
હા ભાઈ બોન. હમ્મ ભાઈ બોનની ફેમિલી.
હા હા કેમેની સાથે ગયા તા એમ. કીધું આ તો વઈ મિત્રો સાથે ગયા હોય તો વળી.
ના ના મિત્રો સાથે બીજી વાર જશું પ્લાન બનશે તઈ.
હા હા મિત્રો સાથે વધારે જવું ગમે કે ફેમિલી સાથે?
મિત્રો સાથે, જ ટ્રાય ટ્રાય નથી, કર જો શું જઈ, પ્લાન બનશે હા
કુ શાળા માંથી, તમે સ્કૂલ પ્રવાસ ગયા એ વખતે મિત્રો સાથે ગયું હોય, ને તો તને ખબર પડે ને કે શેના સાથે મજા આવી, હતી.
અને સ્કૂલ ટાઈમ, સ્કૂલ ટાઈમના મિત્રો સાથે મજા આવે પછી મોટા થઈ ગયા પછી લાઈફ જ આખી ચેન્જ થઇ જાય, એટલે
હા, એ તો છે, મોટા થઇ ગયા પછી, આ જીવનશૈલી બધાને બદલાઈ જાય
એટલે કેટલાકના, કેટલાક ફર, ફર જ કરે કેટલાક ઘર ઘર ઘરમા, ઘરમાં પુરાઈ, જાય એવું પણ થાય કાઈ નક્કીના હોય, એ જે
પરે, હમ્મ
હા, હા આજ કાલ ફોરેનનો ક્રેશ પણ પાછો, કેટલો વધી ગયો, એટલે બધા એ બાજુ જવા માંડ્યા છે, વધાર
હોવે, ઈ તો હેજ
પછી, ત્યાંથી તમે બીજે ક્યાં ફરવા ગયા, હતા કે નતા ગયા, સાપુતારા
ના એવડો આવતો નહી, ટાઈમ
એટલે એક દિવસ આખો સાપુતારામા તમે ફર્યા હતા, કે ખાલી
બીગ્યા એટલે ની હવારના વહેલા નીકળ્યા મતલબ, આ કે એટલા વાગે નીકળ્યા તા
હા.
બપોર હુંધીમાં પહોચી ગયા, ત્યાં એવડું છેટું હયની અહીયાથી નજીક થાયરુ એટલે
એટલે સૌથી પહેલા સાપુતારાનો સનસેટ પોઈન્ટ જોયો છે, પછી બીજા દિવસે સનરાઈઝ પોઈન્ટ જો
હા, હ એ બરોબર સન સેટ, જોયુ તો પેલા હોટેલ ઈ બધી, જોઈ. બધું કર્યું કેમ ઠીક લાગ્યું, કેમ ખાલી બધી એમ એ બધી વ્યવસ્થા
હા, એ તો હેજ, તો ક્યારેક હવે અમે પણ પ્લાન બનાવીશું ત્યારે કેશું તને આવું હોય, તો તારે ફરવા માટે અમાર સાથે
હા, ચોક્કસ ઓમ મજા આવી સાપુતારા પવન ને બધુ નેચરલ વાતાવરણ, થોડું થોડું આ કેમ બધા માઉન્ટ આબુ, જાય રા સિઝનમા એવી રીતે હે
હા, એટલે જ ઠંડક નો અનુભવ થાય.
હમ્મ.
ઠંડક નો અનુભવ થાય, ગરમીમાં એમ.
બઉ ઠંડી પડતી, ત્યાં તો હવારે સનરાઈઝ પોઈન્ટ જોવા ગયા સાલ લઈને ગયા, તા એક તો હાઈટ ઉપર પાછોને એવો વાયરો, આવેને છકી ને આપડે ક્યાંક વસ્તુ હવામાં, છોડી ને એમને એમ તો ઉડી ક્યાંય જતી રહી, નીચે ખાઈ હોય પાછી ઉપરથી હેને નીચે જોઈ, તો ચ મોડ દેખાય દર પછી, ઉલું હૈ કયું આમ શું કેવાય, એને હવામાં ખબર એમ ઉડતા, હોય એ નામ નથી, આવડતું મને પેરાડ્રાઈવ એવું ક શું એવું નામ
હ હોવે, પેરાશૂટિંગ કે એવું કાક
હા જે એનું એવું કાક એનું જોવા ગયા તા એ જગ્યા પર
હોવે હોવે તે મને જ મૂક્યો તો વિડીયો એતો મે જોયો તો.
આગળ જમીન ને નીચે આ ખાઈ નીચે બીજો રોડ જતો હોય એટલું ઊંડાઈમાં. આમ ખબર જ